હલો!
કેમ છો બેન?
મું મજામાં છું. તમે કેમ છો?
અ હું પણ મજામાં છું.
આજે આપણે બહુ જ મહત્વના વિષય પર વાત કરીશું. નારીનું સન્માન. મહિલાનું સન્માન. મહિલા માટે આપણે આજે વાત કરીશું.
આ વિષય પર જરૂર વાત થઈએ જાય એ બોલો બેન.
પણ આમ તો જોઈએ તો. અ ઉ ઇન્ટરનેશનલ વુમેન્સ ડે બનાવવામાં આવે છે. આઠ મઈ આઠ તારીખ ક એ આઠ મઇએ.
આઠ માર્ચ.
આઠ માર્ચ હા સોરી હા. આઠ માર્ચ ના દિવસે ઇન્ટરનેશનલ મહિલા દિવસ મનાવવામાં આવે છે. પણ એક માત્ર એક દિવસ એવો બનાવઇ દેવાથી આપડે કોઈ એવું નથી માની લેત લેતા કે એક દિવસે મહિલા નુ સન્માન કરવો બીજા દિવસે નહી. ત કોઈ દિવસ નથી હોતો. પરંતુ મહિલા જે ભૂમિકા નિભાવે છે. એમાં. એને હંમેશા સન્માન આપવો. એની ભૂમિકાને મહત્વ વતા આપવું. એ બ પ્રત્યેક ઘરના પ્રત્યેક સભ્ય નું કામ છે.
સાચી વાત કહિ બેન. કોઈ પણ સમાજ ત્યારે જ આગળ વધે છે. એ જે જ્યારે તે પોતાની મહિલાઓને આદર કરે છે.
તમે.
એ જી સ્ત્રી ફક્ત એક વ્યક્તિ નથી, પણ એક દીકરી બહેન, પત્ની અને માતા તરીકે ઘણી જવાબદારી નિભાવે છે.
બિલ બિલકુલ સાચું કહું છો. એક સ્ત્રી છે. એ પોતાની જિમેદારી એવી રીતે નિભાવે છે કે એ. જિમ્મેદારી નિભાવતા-નિભાવતા. કર્તવ્ય નિભાવતા-નિભાવતા પોતાના જે કરિયર છે. એને પણ એનાથી પણ કોમ્પ્રોમાઈઝ કરી લે છે. એવી રીતે પોતાનો કેવીક કે ફરજ નિભાવે છે.
સાચી વાત કરી બેન. એક માતા બાલકાને સારા સંસ્કાર આપે અ એનાથી પરિવાર અને સમાજ બંને મજબૂત બને છે. આજે અ વ પણ ઘણી ઘર જગ્યાએ મહિલા સમાન સમ અ સમાન. અ સમાન મલ્યો નથી. એ થી આ પરિસ્થિતિ બદલવી જરૂરી છે. એ જે બધા માનસને સમાન આદર મલવો જોઈએ.
હલો.
હા બેન.
હલો.
હા બેન એક બાય એક હલો હલો.
હા અવાજ નથી આવતો
અચ્છા એક બાતા એક જો મા માતા હોય ને વો બાલકાને સારા સંસ્કાર આપે એનાથી પરિવાર અને. સમાજ બને મજબૂત બને છે એ જે આજે પણ ઘણી જગા મહિલાઓનો સન્માન. સન્માન મલવો નથી.
બિલકુલ સાચું કહો છો તમે અ બાળકની એક. સ્ત્રી છે એને કેટલા બધા એવા અધિકારો મલ્યા છે કે. જેને થી એક. કુદરતે પણ એને એક એવો વરદાન આપ્યો છે કે પોતાના શરીર માંથી એક જીવ ને જન્મ આપે છે તો આ એક બ બહુ જ મોટો અને કુદરતનો બહુ જ અનો ખો કહેવામાં આવે તો એક વરદાન છે તે જેનાથી મા તા બનવાનું સૌભાગ્ય સ્ત્રીને પ્રાપ્ત થયું છે તો એ પોતાનું એનમાં. ના જે પછી એ ભાવમાં કોઈ કસ કસર મુકતી નથી
સાચી વાત થઈ બેન. એ જે અ સમ્માન કરે છે, એ જે સમ્માનનો અર્થ ફક્ત સારા શબ્દ બોલવાય જે સમ્માનનો અર્થ છે, નમ્ર વ્યવહાર કર કરવો, સુરક્ષિત વાતાવરણ આપવું અને એના વિચારે મહત્વ આપવું. એ જે ઘરની અંદરથી આ સંસ્કારની શુરૂઆત થઈ જાઈએ. એ જે બાલકો જોશે કે પિતા સાથે આદરથી વાત કરીએ છીએ તો પણ એવી જ રીત અપનાવીશ અ અપનાવશે.
બિલકુલ સાચું કહું છું. આપડે બાળકો છે ને એ કો પણ પુરુષો કોઈ પણ ઘરના બીજા સભ્યો જેવા અ વર્તન કરે છે મહિલા સાથે એ બાળપણથી શીખે છે, જોવે છે, અને ધીરે ધીરે એના હમ એના એમાં એવા પરિવર્તનો આવે. તો આપણે કહી શકીએ છીએ કે મહિલા છે એને આ એક વિશેષ સ્થાન છે ને આજ તો જો પહેલાનો સમય અલગ હતો. પહેલાના સમયમાં મહિલાઓને શિક્ષાથી વંચિત રાખવામાં આવતા હતા. કોઈ પણ એ બી અધર એક્ટિવિ ટી થાય તો એવું કહેતા તા કે મહિલા ક્યાં કરશે, એવું નહી એ નહી સ્ત્રી નહી કરી શકે. પણ હવે એવો જમાનો બદલાઈ ગયો છે. હવે ભણતરનો ક્ષેત્ર હોય, કોઈ પણ એવો કાર્યક્ષેત્ર છે. એ એમાં પણ આપણે જોઈ જોઈ શકીએ છીએ કે બધા જ કાર્યક્ષેત્ર પર મહિલા પણ પુરુષોની બરાબરી કરવામાં આવી ગઈ છે. અને ત્યારે જ આપણે સારા સમાજનો વિકલ્પ શોધી શકીએ છીએ કે સમાજની પ્રગતિનો અ ત્યારે જ આપણે અનુભવ કરી શકીએ છીએ જયારે સ્ત્રી પણ સુરક્ષિત હોય. અને આવા સારા સ્થાન પર, પદ ઉપર બિરાજમાન હોય. આપણા પહેલાના જે ગ્રંથો છે એમાં પણ આપણે જોયું છે કે સ્ત્રીને પહેલા બહુ જ સારું માન આપવામાં આવતું હતું. પણ થોડા સમય પછી જયારે મુઘલ સામ્રાજ્યનો સમય આવ્યો અને એના પહેલા એના ત્યાંથી સ્ત્રીનો સમાજમાં થોડો હોદો નીચો આવી ગયો છે, પણ એ પહેલા સ્ત્રીને બહુ જ ઉચ્ચ દરજો પ્રાપ્ત હતો. એને પણ અ બધી જ રીતે શિક્ષિત કેટલી બધી એવી આપડી અ પહેલાની જે અમ વિદ્વાન અ વિદિશી વિદુષીઓ છે જે કે વિદ્વાન હતી. તો પણ થોડા સમયે સમાજમાં એવો બદલાવ આવ્યો. હવે ફરીથી સમાજે પીક પકડ્યું છે અને હવે ફરીથી સમાજમાં સ્ત્રીનો પણ એવો સારો સ્થાન આય અ થાન આવ્યો છે. એ જ આપણે સમાજની પ્રગતિનું પ્રતિક છે.
બેન સાચું થયું. અ આજે મહિલાઓ ડોક્ટર એન્જિનિયર, શિક્ષક, વૈજ્ઞાનિક. અને પુલીસ સેના અને બિઝનેસમાં ખુબ સારું કામ કરી છે. એ જે એ તાય બતાવે છે કે અક્ષર મલ અ અવસર મલે તો મહી લાઓ કોઈ પણ ક્ષેત્રમાં આગળ અ વધી શકે છે. એ જે કોઈ પણ ઈ સ્ત્રી સાથે ખરાબ ભાષા વાપારવી યોગ્ય નથી. એ જે શબ્દો પણ સમાન દર્શ શાવે છે એ જે સાર્વજનિક જગાઓ પણ મહિલાઓને સુરક્ષિત અનુભવ થયો જોએ.
બિલકુલ સાચું કહો છો તમે. એટલે જ તો કહેવામાં આવે છે કે જો અ સ્ત્રી પ્રધાન પહેલા હતો પુરુષ પ્રધાન અ દેશ પણ હવે તો અ સ્ત્રી અને પુરુષ બંને જ એક એકજ મધ્ય કહેવાય છેને. કે બરાબર અ રીતે પોતાનું હમ બધુ કર્તવ્ય નિભાવે છે. હા સ્ત્રીને થોડી અડચણો વધારે આવે છે કારણ કે એને ઘર પણ એવીજ અ એવી જિમ્મેદારી થી સંભળવું પડે છે જેવી રીત તે કાર્યક્ષેત શેત્ર પર અ એક્ટિવ હોય છે તો એના માટે થોડો સંઘર્ષ વધી જાય છે. પણ તો પણ ઇમ અ બધા ભગવાન પણ ઓળખે છે, ક, સ્ત્રી છેને એ મલ્ટિટાસ્કિંગ છે એ સારી રીતે અ આપણા બધા કાર્ય કરી શકે છે, બાળકોનું છેર પણ કરી શકે છે અને કાર્યક્ષેત્ર માં પણ સારી અ એ કરી શકે છે એટલે સ્ત્રીને એવો અમ એવું મતલબ શક્તિ આપી છે, ભગવાને પણ
એકદમ સાચું થયું બેન આજે ઘણી મહિલા ઓ ઘર અને નોકરી બંને સંભાલે છે. એ જે માટે એની મહેનત એવમ સમર્પણ નાની દીકરોને મન મોટા સામના જોવા પ્રોત્સાહન આપવું જોઈએ. એ જે યોગ્ય શિક્ષણ અને સમર્થન મલે છે એ તો કોઈ પણ ક્ષેત્રમાં સફલતા મલી શકે
હમ બિલકુલ સાચું કહો છો, તમે એટલે સ્ત્રી નો આપણે મહત્વ તો એવું છે, કે જેટલું માનીએ એટલું ઓ ઓછું છે કારણ કે સ્ત્રી વગર તો દુનિયાની કલ્પના જ નથી. સ્ત્રી છે, તો બધુંજ અ અ પોસિબલ છે, એક ઘર હોય એ ઘરમાં પણ જો મહિલા વગરનું ઘર હોય સ્ત્રી વગરનું ઘર હોય તો એ કેટલું અસ્તવ્યસ્ત હોય છે. બધું આપણે ઘરની ગોઠવણીથી લઈને અને બધી જ જીવનમાં ખુશી અને બધું જ જોઈ શકીએ છે, કે સ્ત્રીની અનુપસ્થિતિ એટલે બધું અસ્તવ્યસ્ત અને સ્ત્રીની ઉપસ્થિતિ એટલે બધું વ્યવસ્થિત હું તો આવું જ માનું છુ.
એકદમ સાચું થયું મને લાગે છે, કી સા આચર એ મહિલાઓ નું સન્માન કર કરનાર સમાજ હમેશા પ્રગતિ ના માર્ગ પર આગે વધે છે.
બિલકુલ ચાલો તો હવે ફરી કોક વિષયથી જરૂર આપણે વાત કરીશું આ ટોપિક ઉપર વાત કરીને બહુ સારું લાગ્યું ફરી મળીશું જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ મને પર આનંદ થયો.
હા